કેમ છે? હેલો. હા ભાઈ કેમ છે, મજામાં? હલો હા, અવાજ આવે છે? હલો
હા ભાઈ.
હાલો જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે, મજામાંને? હા મજામાં છે ને?
તમે કેમ છો?
તમા બાજુ વરસાદ કેવો છે?
સાત તો બો છેરે, પાણી પાણી કલાખેલું. તમારે બાજુ?
આ બસ તેમા બાજે તો આમા બાજુ તો એટલો બધો વરસાદ છે, કે અમા બાજુ ખાડી ખનકા ને બધું ભરાઈ ગયેલું ને અમારા રસ્તા પર છે, પછી હાઈવે પર છે, ને બધા પણ આમ આ પાણી પાણી કલ લાખ્યો, જળબંબાકાર જેવો કલ લાખ્યો.
બરાબર અમારા ભી અમારા ગામમાં ભી એવુંજ છે, બધી નદી, નાળા ને બધું ભઈ ગયલું, પુલ ના ડૂબી ગયેલા ને. બધું પાણી પાણી થઈ ગયેલું સે.
બરાબર છે, અમે તો બાર નિકળ્યાજ નહી આજે અ ઘરે જ ગરમ ગરમ ભજીયા ખાધા, ને પછી આનંદ માર્યો. ને વરસાદ માતો કેહેવાય ને, આપડે બહાર નીકળાય નહી, કેમ કે બહાર નીકળવા જઈએ તો પાણીમાં ફસાઈ જઈએ. લે હ હમે તો હમે બાર નિકળ્યાજ ની કેમ કે આપડે પ પછી ઘરે આવી ના શકીએ, ને એવો કઈ વરસાદ એ પડ્યો છે કે તા અટકતો સામીન નો લેતો, અ સતત ત્રણ દિવસથી વરસાદ પડતો હતો. તમારે ત્યાં કેટલા પ્રમાણમાં વસાદ પડ્યો? અમા અમારા વલસાડમાં સાત ઠી કેટલો ઇંચ એટલો વરસાદ પડી ચુક્યો.
બરાબર, અમારે બાજુ હે એવુંજ. રાજેકા ઘરેજ નિકળ્યાજ ની બહાર. ને વલસાડમાં તો બહુ બ આવ્યા કરે, બધે પાણીને એવું ભરાઈ ને ઘરમાં ને એવું પાણી ભરાઈ ગયેલું બધા નેને. એવુ આવ્યા કરે તે જોયું ફોનમાં.
એ પણ વિડ્યો જોયો કે, આ એટલું ઔરંગા નદી માં છે પે પાર નદી છે, અતુલ બાજુ છે, એ બધું વરસાદ મા એટલો પાણ ભરાઈ ગયો છે કે ઔરંગ ઔરંગા નદી તો એટલી ઓવરફ્લો થઈ ગઈ કે. જે આસપાસના મકાનો હતા તેમાં પાણી, મકાન પણ તેવું પાણી ભર ગયેલુ હતુ ને મારા ફ્રેન્ડ હો એક તો, તે ભાર્ગવ કરીને છે તો, તેમનું ઘર તો અડધું ડૂબી ગયેલું, ને તેમનો સામાન ઉપર ચઢે ઉપર ચઢાવી દીધેલો એટલે સારું તેમને, ને વરસાદ નું કેવું કે આપણા નીચાણ વાળા વિસ્તાર છેને, એટલે પછી તેમાં પાણી ભરાય જાય, ને એ લોકો એ આમ નુકસાન વધારે વેઠવું પડે છે, એ આપણા માટે દુઃખની વાત છે કે વરસાદ માં નીચાણ વાળા વિસ્તારમાં વધુ પાણી ભરાય છે, તમારો વિચાર શું છે?
બરાબર તમારી વાત એકદમ સાચી એક તો આ બાજુ સિટી માં એટલે બિલ્ડીિંગ ના એ બધે એટલે પાણી ભી નઈ નીકળે એટલે પાણી ભરાઈ રહે ને પછી બધાને ઘરમાં ને એવું ભરાય જાય પાણી ગામડા માં ત્યારે હું પાણી નીકળી જઈ બરાબર ને
હા બરાબર છે ગામડામાં કેવું ને કે આપણા બાજુ ખેતર માં પાણી ભરાઈ જાય તો આપણા માટે અસ્ત પર પાણી ભરાઈ જાય છે, તો ખેતર મા પાણી આવે લાગે આપણને ખેતરમાં પાણી બી એ આપણા માટે સારું કેહવાય જે રોપણીનો પાક છે, તે આપણે રોપી શકીએ તેમાં ખેડૂત માટે એક સારો સંકેત કેવાય કે વરસાદ સારો પડ્યો તે ખુશીનો માહોલ તેમ નાના નાના ઘર છે અને નીચાણ વાળા વિતાર છે, તેવા માટે જરાક મુશ્કેલી વેઠવા પડે છે, પરંતુ છે ને કે કુદરત નો બી સમય આવે છે, તો એ આવે છે.
હમ બરાબર આ ટિ્ઠલ રોડ પર ભી બહુ પાણી ભરાઈ ગયેલુ ને વાપી માં એ બધે આવ્યા કાર ન્યુઝમાં પાણી ભરાઈ ગયેલુ બધાને કારને એવી ત્યાંથી જ ડૂબી ગયેલી એવુ
હા તમારી એકદમ વાત સાચી છે. આપડે વાપી છે, દમણ છે પછી વલસાડ કાર ને બધું બાઈક ને બધું એ વ્હીકલ બધા ડૂબી ગયા છેને. આપડા આદિભાઈ અને છે. તેમનું ઘેર પણ અડધું ડૂબેલું છે તો તેઓ એ મને સવારે કોલ કર્યો હતો. તો તે કહી આપડે બે હાજાર સોળમાં જે પૂર આવેલી હતી તેના કરતા આ આ વખતે વધારે આવેલી છે, એટલે આ વર્ષ વધુ પાણી નો સંગ્રહ થયો છે, એમાંથી. ને આ વખતે કેવું છેને, કે વરસાદનું પાણી પણ વરસાદનું પાણી પણ છેને. આજે ડેમ પણ છોડવા લાગ્યા એટલે પાણી ખૂબ જ પ્રમાણમાં અ ખુબ જ વધુ પ્રમાણમાં પેલું થઈ ગયુ
હમ બરાબર એ હું પાણી બધું ડેમમાંથી છોડવામાં આવે એટલે એ વધારે નું પાણી વરસાદનું પાણી ને સિટી માટે આવું બધુ ગટાર ને ઉરે એટલે દેહો ફૂલ થઈ જાય કચરાને આવી જાય એટલે બધું પાણી ઘેરાય રે
હા એટલે છેને આપણામા અચ વાા દરવાા ખબ બીજું તો કઈ નહી આપડે આમ કહાવત અગિય્યારે જ રહેવું જોઈએ કેમ કે વરસાદ પડે છે. તો ઘ રહી તેમ આપણા માટે સારું કેવાય
હા અમારા બાજુ તો ગામડામાં નેટવર્ક હરખમણા દાવ્ય કરત હતુ. હા દિવસ ના તો હમણાં જરાક આવતું છે, હવે બોલો છે વારું કામ
હા રેજઞ
હનસન કોઈને લાગેને શન
બીમારી પવી
હમ
હા સેમ પ્રોબ્લેમ અરી પણ તેવી હતી કે સવારે ઉઠીને જોયું તો સવારે નેટમાં નેટજ ન હતું એટલે પછી નેટવર્ક બાર નેટવર્ક પકડેલું જ ન હતું ને સવાર થી જોય સવારથી મચ્ે બપોરે છે આજે સાંજે અવડે નેટ આવ્યું છે
હા અને એરટેલ વડાફોન તો બંધ કરીલો કે હું તે આવ્યા જેવું કરતું તો મોબાઈલમાં બંધ કરી લેવું
બરાબર છે જીઓ ના કાળમાં છે ને એ લોકો જીઓ ના જીઓ ન નેટવર્ક એટલું સારું છે કે વરસાદ માં આજે ચાલતું હતું ને પીઆઈ નું આજે જ નેટવર્ક ડાઉન હતું
હા એ ડાઉન તો મારે જયો જ છે એટલે જ તો તો અમારે બાજુ ર જ નહી વડાફોન ને તો એરટેલ ને એવું તમામરે કહીહ કાડ
આ તો ન કળ છે એટલે ક નેટવર્ક ન ન હતું
હા વડાફન માં આજે નહી મળે બરાબર શું કઈ બીજું
નામે તો મે પેલા વિડીયોમાં જોયું કે આપડે ઔરંગા નદી માં કેટલું નુકસાન થયું ને બધું જે આપડે વિડીયોમાં જોયું તે કેટલું પાણી ભરાઈ ગયું હતું આપણેે શંકા ન
હા એના લીધે બધા રસ્તાને હ બન થઈ ગલાા હા હલો અવાજ આવે
તો એવું છે ને કે વર્ષ પડે તો હો અવાજ આવે છે
હા આવે આવે આવતો હમણાં હા આવે આવે અવાજ
અવા જવા છે
નેટવર્ક પ્રોબ્લેમ હા નેટવર્ક પ્રોબ્લેમ થાય ને એટલે
હા એટલે નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે ને આપડા ઔરંગે નદી એ જે જે પેલા આપે બાઈક જતી બધા વાહનો અવર જવર જત્યારે એમાં પાણી નો ગરકાવ થઈ ગયો એટલે પછી આપણને ખુબ જ મુશ્કેલી વેઠ વડે છે ને આપડણે જેમ બનેમ ઘરે રહેવું જોઈએ આપડે તો
હા બધા રસ્તાને બ્લોક છે અમુક અમુક એના ચોડતાલીસ પણ બંધ છે એવું દેખાડ્યા કરતું હતું ફોન ઔરંગા બ્રિજ પણ બંધ છેયો કલો હતા ને
હા ઔરંગાબી બરેલો પોલીસ કર્મી કર્મચારીઓ મુકાયેલા હતા ને આપણે પાન નદી તે પણ ઓવરફ્લો થઈ ગઈ હતી એટલે હાઈવે હાઈવે પર બગ થઈ ગયા હતા એટલે વાહનો વાહન વ્યવહાર સુવિધા જ્યાં ખોરવાઈ ગઈ હતી.
એના માટે જમવાનું ને એવું પેલું. મે જ કરતા હતા પેલા કર્મચારી મદદ માટે તે જોયું ફોનમાં.
હા એ એ આપડે સેવાનું કામ કેવાય એટલે આપડણે પણ જવું જોઈએ પણ આપણા થી ન જવાય. એલે પરંતુ જે જે લોકો સેવા કરે છે તેઓમાં તેઓને આપડે સટ કરવા જોઈએ કે સારું કેહેવાય એવું કામ સારું કરે છે કે જે મદદ મર્ડર ટ્રુપ કરે બડા જે એ જે પાણી ભરાઈ ગયું છે તેમને ખાવામાં આ ભોજનની વ્યવસ્થા કરે એ ખુબજ સારું કેહેવાય.
બધા સેવાભાવી લોકો બધી મદદ કર્યા કરતા હતા લોકોને. ના પાણી માં ડૂબી નેગલે લોકોકને હ બહાર કાઢતા હતા ને એું ન્યુઝ માં બહુ આવ્યા વાત હ
હા. હા ન્યઝડે તો આપડે ન્યૂઝ જોતા રહેવું જોઈએ પછી વા જઈએ તડી જઈએ.
હમ હમ.
હમ હમ.
તો આપડે તો હવે કોલેજ કે આપ કાલે ચાલુ છે કે
કલે ભી રોજા જીવી છે કલે મેસેજવા આવ્યા કરતું તું ડાયરેક્ટ કોલેક્ટ કર. એલું ઓફિસ ના હતી રજાનીજે હારી જ કલ્લા ખેલ ત
હા હા એટલે આપડે પરમદાસ મડાલીસ હા
હા પરમ જેેશ કેવું છે તેના ત પછી હા ચાલો.